મિત્રો કેમ
ત્રહમત. મજામાં છું. તમે મિત્રો કેમ છો?
મિત્ર મજામાં છો. તમારું મિત્ર વેકેશન કેવું ચાલી રહ્યું છે?
હા મિત્ર, હમના વેકેશન તો ગરમીમાં, હમ પતી ગયો. તમારું વેકેશન કેવું ગયું?
મિત્રો અમારો પણ વેકેશન સારું જ ચાલી રહ્યો છે, તો મિત્રો તમારી પાસે સમય છે?
હા મિત્ર છે ને, શું કામ છે?
હા તો તમારા પાસે સમય હોય તો, આપણે ચર્ચા કરવાના છે.
હા હા.
હા તો મિત્રો હું તમને જણાવું છું કે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે ખેતી અને ખેડૂતોનું જીવન ધર્મ. એટલે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. એટલે કે આપણા દેશના બધા જ ખેડૂતો ખેતી પર આધાર ધરાવે છે એટલે કે ખેડૂતોનું તો જીવન ધોરણ સાદું જ હોય છે, અને તે લોકો સાદું જ જીવન જીવતા હોય છે. એટલે કે ખેતી કરીને જીવન જીવતા હોય છે અને આપણા દેશમાં ખેતી તો ખૂબ જ મહત્વ છે, જો ખેતી કરવામાં ના આવે છે તો આપણ દેશ જીવી શકે નહી. અને પ્રગતિ થઈ પણ ન શકે એટલે કે ખેતી વગર આપણું જીવન અધૂરું છે. ગામડાઓમાં તો ખેડૂતોનું જીવન સાદું જ હોય છે. એટલે કે ખોરાકની સુરક્ષામાં જોઈ તો એ લોકોનો મુખ્ય ખોરાક તો ઘઉં ચોખા બાજરી જુવાર જેવા પાક હો જે ગામમાં થતા જ જોવા મળે છે અને શાકભાજીમાં તો તુવેર મગ ચણા રીંગન જેવા જ હોય છે. અને દૂધ ઉત્પાદન માટે પશુપાલન હોય જ અને તેમનું દૂધ કાઢીને વેચાણ પણ કરે છે અને રોજગારીમાં જોવા જઈએ તો આપણો દેશ સૌથી વધુ રોજગારીે ખેડૂત ખેતી પરથી મળે છે. એટલે કે ખેતીમાં રોજગારી સૌથી વધુ મળે છે. એટલે કે ઘણા બધા પાક લેતા હોય છે. અને ઘણી બધી આપણે જરૂરી વસ્તુઓ પણ મળી રહે છે. તો આપણે જોવા જઈએ તો આપણા ગુજરાતમાં જોવા જઈએ તો ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ હશે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતોને સરકાર શ પરી મળતી યોજનાઓ દ્વારા તેમને લાભ મળે અને આર્થિક લાભો થાય અને મોટા પાયે તેમનું જીવન સુખી રહે તો આપણે જોવા જઈએ તો આ ખેડૂતો જેમ કે પાક સ્ટકચર યોજના જેમાં ખેડૂતોને ગોળઉન બનાવવા માટે કે કોઈ પણ ડાંગર કોઈ પણ બીજ રોપવા માટે જરૂરી માલ સામાન આપવામાં આવે છે. અને બીજું જોવા જઈએ તો ઘણી બધી આવા પ્રકારની સરકારની યોજનાઓ પણ છે અને આપણે જોવા જઈ તો આપણાો દક્ષિણ ગુજરાત નો વિસ્તાર જે ડુંગરોમાં વસેલો હોય છે તો એ લોકોને ડુંગરો પર ખેતી કરતા હોય છે જેમ કે નાગલી, તુવેર અલગ અલગ પ્રકારની ખેતી ડુંગર ઉપર ને તે લોકોને ઉનાળની ઋતુમાં પાણી ની પણ તકલીફ ખુબ જ હોય છે અને ચોમાસામાં તો પૂરતું પાણી મળતું જ હોય છે
અને આપણે ખેડૂતોનું જીવન ધોરણ તો સાદું જ હોય છે અને આપણા ખેડૂતો મોટા ભાગે જરૂરી માલસામાન ઉત્પાદન કરે છે અને તેનું વેચાણ કરે છે અને ખેડૂતો ઉત્પાદન કરે એ માટે તેમ તેમની જરૂરી જરૂરી માલસામાન સંગ્રહ કરવા માટે ગમે ત્યાંથી તે લોકો પૈસા કે મૂડી ભેગા કરતા જ હોય છે અને ખે ખેતીના ઘણા બધા ફાયદાઓ પણ છે તો આપણે જોવા જઈએ તો આવક ત્રોત તરીકે પણ ઓળખાય છે એટલે કે ખેતી મોટા પાયે થાય છે અને આપણે ખેતી કરીએ તો જીવન જીવવું સારું રહે છે અને આપણે કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદવી ના પડે અને જેનાથી સામાજિક લાભો થાય છે એટલે ખેતી કરવાથી બધાને મજૂરી મળે છે. ટેક્ટર પર ટેક્ટર એક એવું સાધન છે જે ખેતી કરવા માટે ખુબ જ ઉપયોગી છે અને ખેતી કરવાથી પર્યાવરણના ઘણા બધા ફાયદાઓ જે સારું ઓક્સિજન મળે છે જમીન સુધરે છે અને પાણી પણ બચે છે અને ગામડાઓમાંમાં વિકાસ પણ થતો જોવા મળે છે. ખેતી એ ગામનું એજન્સી સમાન છે એટલે કે ખેતી વગત આપણું જીવન પણ અધૂરું છે. મોટા ભાગના ખેડૂતો હંમેશા બે થી ત્રણ પાક વરષમાં લેતા જ હોય છે અને તે લોકોને ઘણી બધી તકલીફો પણ પડે છે અને આપણે જોવા જઈએ તો હવે તો ખેડૂતોને પાણી પૂરું એ માટે નહેરો કે નદીઓ કે નાળાઓ બનાવવામાં આવેલ છે એટલે ઘણી બધી મોટા મોટા ડેમો પણ બનાવવામાં આવેલ છે આ વાતને આગળ લઈ જતા તમે શું કેહેવા માંગશો?
હા મિત્ર તમારી વાત સાચી છે કારણ કે કે હાલના સમય દરમિયાન આપડે જોવા જઈએ તો જે ભારત દેશ ની વસ્તી છે મિત્ર. એ ખુબ જ વધુ પ્રમાણમાં છે કારણ કે આપડી ભારત દેશની વ વસ્થા જોવા જઈએ તો એકસો ચાલીસ કરોડ જેટલી છે એટલે કે જે દુનિયામાં જે ભારત દેશ છે મિત્ર તે પ્રથમ ક્રમે આવે છે વસ્તી દરમિયાન જો વાત કરવા જોઈએ તો તો એ પ્રમાણે જે ભારત દેશના લોકો છે એ લોકોને ખાવાનું હ જોયતું તો પછી એના માટે મેન આપણો આધાર છે ખેતી અને ખેડૂતો. ખેડૂતો જો ખેતી કરતા જ બંધ થઈ જશે તો પછી આટલા લોકો કેટલા લોકો ભુકા શો એટલે ભૂકું રહેેવું પડેશે મી ત્ર તો હા આ બાબતે પછી સરકારે હ વિચાર્યું ને એવી આપડે તમે કીધી તેમ વિવિધ પ્રકારની એવી જે સરકારી યોજના છે એના દરમિયાન જે ખેડૂત તો છે એ એ લોકોને યોગ્ય એવી અ સુવિધાઓ મળે છે. છે. જેમ કે આપડે જોવા અતો કોઈ પણ જો ખેડૂત હોય કે ટટેક્ટર કે કઈ પણ એવું કે અ અ ટેકનોલોજી રિલેટ ટે ટ જો સાધન લેતું હોય કૃષિ કે ખેતીમાં મદદદાર થાય એવું તો સરકાર એને સબસીિડી આપે છે એ ખુબ જ સારી વાત કહેવાય ને એવી અલગ અલગ એવી સ્કીમો છે કે જેમાં ખેડૂતોને પૈસા મળતા હોય છે જેમ કે આપડે જો આજે તો જો ખેડૂત જે છે તે તી કરવાના બાબતે બેંક માંથી લોન લેતો હોય તો એને ઓછા ટકે લોન કરી આપવામાં આવે છે ને અમુક જમીન પર કે એવા લોન લેતા હોય. તો એ લોકોને ખાલી મુદદર કિંમત જ ભરવાની હોય છે. તો આવી રીતના જે સરકારે છે જે અલગ અલગ પ્રકારની એવી યોજ ના ઓ બહાર પાડે છે ને મિત્રો આપણે બીજું વાત જોવા જઈએ તો પેલાના સમયની આપણે વાત કરી મિત્ર તો પેલાના સમયમાં જે ખેડૂતો હતા તે જે ખેતી કરતા હતા. તો તે જે પાણી હતું તે વરસાદી પાણી ઉપર આધાર રાખતા હતા તે સમયમાં જો એ લોકોને જે પાકને યોગ્ય યોગ્ય રીતે પાણી મળે મિત્ર તો જે પાક હોય તે સારી રીતના થાય જો વધુ પાણી મળે અથવા પૂર આવે તો પછી એ બગડી જ કે ઓછું આવે તો પણ એ બગડી જાય તો આ રીતના ત્યારે કૃુષિઓને ખેડૂતોને હજે મુશ્કેલીનો સામનો કરવો પડ તો તો મિત્ર પણ હાલના સમયમાં આપણે જોઈ રહ્યા છી કે જે ટેકનોલોજી છે તે ખૂબ જ આગળ વધી રહી છે તો હાલના સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે જે વિવિધ પ્રકારની એવી અ પદ્ધતિઓ અપનાવી છે જેમ કે ટપક પદ્ધતિ સિંચાઈ કરવાની ને આપણને ખબર જ છે કે ઢોળા વાળા જગ્યા ઉપર આપણે પાણી અ રહેતું નથી એનો સંગ્રહ કરી શકતા નથી તેથી આપણેેને ખબર જ છે કે મોટરને એ બધાનો ઉપયોગ કરીને ત્યાં સુધી પાણી લઈ જવામાં આવે છે મિત્ર ને હાલના સ સમયમાં તમે કીધું તેમ હાલના સમયમાં આપડે જોવા જઈએ તો ડેમ નહેરો એવી બધી બનાવવામાં આવેલી છે જેથી કરીને જે ખેડૂત હોય તે બારે માસ દરમિયાન અમુક મહિના દરમિયાન એનો જે કઈ પણ પાક ઉગાડવાનો હોય એ ઉગાડી શકે મિત્ર ને એના માટે જે વૈજ્ઞાનિકો એ પણ આપણે જોવા જઈએ અલગ અલગ એવા રસાયણ બનાવેલા છે જેના મદદ થી જે પણ જે પાકની અંદર રોગો આવતા હોય કે કીટકો ઓનું પ્રમાણ વધી જતું હોય નીંધણનું પ્રમાણ વધી જતું હોય તો એ લોકોનો નાશ કરવા માટે અલગ અલગ એવી રાસાયણિક દવાનો ઉપયોગ કરીને આપણે એને મટાડી શકીએ છીએ જેથી કરીને જે ખેડૂતોનો જે પાક છે એ સારી રીતે ઉગે ને પછી સારી રીતે એમાં બીજ આવે ને પછી જે કઈ પણ એ ખેડૂતો જે ફાયદો મેળવવા માંગતા હોય તો એ લોકો ને મળે એ માટે જે વૈજ્ઞાનિકો એ અલગ અલગ પ્રકારની આવી દવા બનાવે છે તો એ ખુબ જ સારી વાત છે મિત્ર ને એનાથી જે ખેડૂતો ન જે સમય છે. એ પણ બચી રહે ને એ લોકો નુજે જે આ કમાવાની જે જે પૈસા હો એ લોકોને વધારે મે તો એ ખુબ જ સારી વાત છે મિત્ર તો આ વાતને મિત્ર આગળ લઈ જતા તમે શું કેહેવા માંગો ની આ ટેકનોલોજી વિશે
હા, મિત્ર આપણે દવા જોઈએ તો આપડે આપણો દેશ ખેતી પ્રધાન છે, એટલે કે ખેડૂતોનું જીવન તો સાદું જ છે, પણ ખેડૂતો સિવાય બધાનું તો જીવન ખેતી પર જ છા, એટલે કે જરૂરી ખેતીમાં ઉત્પાદન થતું વસ્તુઓ ઉપર જ રહેલું સે, અને આપણે જોવા જઈએ તો ખેડૂતો માટે સરકારશ્રી ખુબ જ ઘણી બધી યોજનાઓ આ ન ન યોજનાઓ આપવામાં આવે સે, એટલે કે તે લોકોનો પણ ઉદ્દેશ એ જ છે કે ખેડૂતો વગર આપનું જીવન શક્ય નથી. માટે ખેડૂતોને ઘણી બધી યોજનાઓ આપવામાં આવે સે, તો આ વાતને આપણે પૂર્ણ કરી રહ્યા છે.